શું બોલો.
કોઈ નઈ લે વરસાદ આવા દે.
જબર
ના એ હવે નાવા જ્યાત કરાય કે મુિ્ય ના પણ હરથ ખાસ અજ ફડ હો.
અરે બે જ મિનિટ ચાલુ રાખજે લાઈઇટ જતી રહી એમ.
બાપ રે.
અલયા હું ભાખરી કરતી હતી.
હાય હાય પણ ચાલ પણ તો માગા લે.
ચાલ ભરાજો બોલ બોલ કીટું.
કોઈ નઈ અલી અ ઘેર આવવાનું. આખા દાળી આવાની આવાની. સારું અવાજ.
હાય હારું વિચારીયુ. પ્રસંગ હચવય જો.
રસ્તો વચ થ‌ઇ જો ને. હું તો હવાર હાત વાગે ની એને ઘેર જઈ હતી ને.
સુ કે. હ
મારી વાત તો હું તો અવાર વેલી તૈયાર થઈ ને ઘેર ગ‌ઇ તી તે હમણાં આ‌ઇ. સુહળ પોચવાગે જે પાછી ના જાય આય થોડી વાર આડી. પડ નહી જોઈ હ પાહા વડિયા વ તો પ. એ હ નહી તો આપડે હ નહી પણ કાલ પેપર વેયા છે એને પછી યુટ્યુબ. કો વિડીયો જોત.
એવું એમ.
હા.
બરાબર.
બીજું મસ્ત લાગતી હતી, તોકી વક્તે જોરદાર લાગતી હતી.
સ્ટેટસ વેટસ મુકસે ફોટા બોટા પાડીયા આલિયા ને કે નઈ વિચારીયા ને.
હા પાડી આલયા પાડી આલયા
હા તો હવે ફોટા આવશે સ્ટેટસ મુકશે એટલે જોઈશું.
હા તો બીજું તમે શું કરો ભાખરી કરો?
ભાખરી કરતી હતી અ લાઈટ જઈ એટલે હવે માર પેલો ગોળો હ ન એરો મૂક કે એમ પકડીને ઉભા રેતા ઓ વા પેલો એલઈડી નહી આવતો. એલઈડી આવને એ રેયુ. હું. એમ ના રખાય ભરાય દો ચો પેલુ કા કાળું પડે. હા તો તમાર આટલી બધી ભાખરી હતી તેવી દિ બે હતા. ઉભારો લે બીજો બી. હું પાળો. બોલાગ છું ભાઈ સ્વરૂપ બોલ બોલ અર્થ પપ્પા ને ક‌ઉ પપ્પા બાજુ ઊભા રો હું ભાખરી કરું હ. બોલ બોલ પછી. હોવ હોવ આવડે ગાડી બઉ શેર એક્સપ્લીન કરી.
અ
બોલ બોલ.
બરા
જઈતી નહી આજે કોલેજ ના આજતો નહી જય હોય આજ તો રવિવાર અ.
બોલ બોલ. ચલો તાણ.
કાલે કોલેજ જઈ તે હું એમ કહું?
હે. તો કોલેજ કોલેજ તો મુ નતી જઈ.
કોલેજ તો તું નતી જઈ અહ.
હા.
બોલ બોલ.
સો હમ્મ.
શું બનાયું ખાવા
આગા જોડે. હ અહ હા બોલ અલી હજી ગરાણા ગચત નહી. હવારે બહુ હેવી હેવી ખાધું તો આ તારી ઓલા ફોન આવ કે દા ભાત વધ્યા તો લઈ જજે તે દા ભાત લેવા દૂર જાઉં.
હ. એલે તારી હાથ ની થૂક બરાબર નઈ કરતી બોલ બોલ.
હમ્મ.
કે અત્ય પપ્પા ને તો આજ ઘરે જ હશે ને.
હમ્મ જતો ક્યારે જતો ને આજ રવીવાર ખરી ને?
હા.
એ લઈ ગ્યા.
બોલ બોલ.
કોઈ એ બેઠું હો કોક તો કરવું પડશે કાલ માટ બાર તો બડે ફાસ્ટ ટ્રેક્ટ ના ક્લાસેસ આયો થા.
સા ના?
ફસ્ટ એડ ના.
શું ફસ્ટ એડ એટલે શું? સાડા અગયાર થી બે. સાડા અગિયાર થી બે.
સાડાગ બ બરોબર.
હા. બોલ બોલ બીજું કોને કોને ખબર હ?
અહા.
હોલી આ એપ નું
હા, એપ નું હિરલ ના કીધું.
પછી આપડા કોલેજ માં બી
હા.
આપડા કોલેજ માં દી
બસ યે હર્સ ફાય કાર રે ફાય હ અને મી ત ના આલી. જેન પી એન ફાય તો વાત ના કરતીલે એની એર લાલી. હ હા હા.
હમ્મ.
છોકરાને તો ખબર નહીં છોકરી ઓને તો તારે મારે જોડે નીરલ જોડે.
બરાબર.
હમ્મ, હમ્મ. મારે આઈજ એક પેમેન્ટ ફોન પે માં કાલ ત્રાણું રૂપિયા.
આઈ ગયા ત્રાણું રૂપિયા.
હ હવે ત્રાનું રૂપિયા વાપરા આલે.
હવે ત્રાણું રૂપિયા વાપરો ત
હમ્મ, નજો ફોન પે માં કરું તો કાલ જ આયા. કાલ મુ બેઠી તીન ત્રણ અજી પેલ ખબરે પડે છે કે આ ત્રાણું રૂપિયા પોઈન્ટ આટલે પોઈન્ટમાં પૈસા આએ ના એધું પેમેન્ટ જ હશે. એટલા વાગ્યા આયા તો
તો ટાઈમ બતાવ ન તો બતાવ ટાઈમ ની બતાવતો નકર બતાવત.
હમ હમ.
બોલ બોલ
તો બીજા બે હન બે-ત્રણ ભેગા થાયને એટલે ઈસ્ટા એઈડા ના ખી લે બધા ભેગા આવી કવ.
હમ, બરાબર. એલા રૂમમાં
બોલો
આવુ બધું લાયુ કોણ મન તો એ ની ખબર પડતી.
એ બી લાયુ આપડને તો ફાયદાકારક છે.
વાત સાચી.
તું ને પાલતુ આવજે કોલેજમાં એટલે મુ જોઈ લઈશ તારે એપ ખોલીને તાર શું જો
હાર, તું માર એપ ખોલીન જોઈ લેજે તો શું આ પ્રોબ્લેમ છે ને શું નઈ.
સાબ તો ટાસ્ક આયા હશે લગભગ.
શું કે?
તાર ટાસ્ક આયા હશે તો.
હઅ એ જ ને. બોલ.
બસ કઈ નઈ બેઠો. ઘરે જઈએ કરાવને વોચવાનું હ કાલ એક્ઝામ બાર તો વડી હાડા અગિયારે, હાડા અગિયારથી અઢી
વે
બે, બે વાગે પેપર પતશે, ન ત્રણ વાગે ફસ્ટ યરના ક્લાસમાં. અવ મે ઠીક પદમના ચોક ચોકડી જાવ. કસ્ટડી કસટડ કન્ડક્ટર માટે કસ્ટડ જવું.
એવું એમ.
કન્ડક્ટર માટે ફસ્ટેડ એડ જોવાનું.
તે તમે ભઈબુને ભર્યું હ, ભઈને ભરવાના કરવાના ક્લાસ?
હઅ એ તો બારમાંમ ભણતો તોન કર દીધા.
ઓહ હો હો હોશિયાર ડાયો કેવાય હેન ભઈ, અલા તું ચટણી ભરજે
અલ્યા હારુ તે યાદ કરાયું મન હેડ થી બેગય યાદ આયુ ન બેગથી બાને યાદ આયુ કે મે અંદરનું બેગને ફોટો મૂકવાના.
ઓવ એ પેલા દિવસેય કેતા તા ને, લાઈબ્રેરીમાં બેઠો તો એટલે. કીટુ યાર મારું મન કે કીટુ મારું એક કોમ કરતી નહી. મે કીધું શું કોમ? તો કે બેગ લાવાનું આવેને બેગનો ફોટો જ નઈ મોક કલતી.
આ આ તાર જેમ મેલવું હોય તે મે એ જ કોમ કર્યુ, યાદ કરીન. હેલા હતા કેવું નઈ. યા કઈ નવા જઈન તન એના ફોટા જ મોકલું.
હમ, કોલેજ બેગે લાયાન અ વલ આયા યાર આ લોકો મેં પેલા મંગાવ દીધું પસી. બોલ બીજું કે.
કઈ ની હવે જઈશ આ
શું કે હ?
એ ફોતા મૂકું ત્યાંનો
ફોટા મોકલ જા પાસો કેસે કોલેજમાં આઇન કીટું મારું એક કોમ નહી કરતી.
શું કેહ
તો એલે એક કામ કરી દો એટલે શાંતિ. કે બધાનો ફન કર મારે તો સીગ તાર પડી બ્લેક કલર ના જી મારવા એને બ્લેક જ જોવો પડ તારે બ્લેક જ છેને.
મન કેમ તારું સારું નહી. મે ક કરશો બધું ને નહી હાડું નેમ તો ના લાવતો
હમ. હમ.
મં ગ મં તો કીટું મોકલસેે.
એ શું થોડી એ થોડી છોડીઓ જેવું હોય ને એટલે.
હા એટલે સોડિયો જેવું તો ઓબ્યિસલી છોકરાઓ ના જ લઈ લયા.
હા એકદમ એ બ્લક કલર ના ઘમતી
એ હું તો સોડ્યો જોવ જ મંગાઉગ લલે છે વી વાત કર.
હા તો કકર રેડી મેં તો કીધું લાઈવ આવીને જોઈ ચ
હા તે.
ફોટા કેના ફોટા
હમ.
અને એકટીવા લેને બજાર માં ફરતા હોય તો આટલી આગો થઈ જવા.
હમ એક્ટિવા લે નો અમે બજારમાં તો ફરું બધો ભેગા થઈ.
હ તે જ
હમ
કઈ. મે શ શું ખુશ કરી પણ બલો.
કે ગ ધ્રુવ ના ભોલો ભોલો ચયા જ્યો.
તજું કો હા બોલો એ રે હું તને મો તો આપીને ફરી ફોન કરું.
એ હારુવેય.
પ્રિયાન. હેલો.
હા.
ફી છેન
ઓવા હોવા કઘ કર.